હું મજામાં તમે કેમ છો
બસ અમે પણ મજામાં છીએ તમારા તબિયત પાણી કેવા છે સારા છીએ
હા મારા તબિયત પાણી સારા છે
હા તો મેં તને એ પૂછવા માંગુ છું કે અત્યારે શું છે કે અત્યારે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ ના જમાનામાં જે જીવતા લોકો જે છે તે લોકોને શું છે કે મોંઘવારી વધી રહી છે મોંઘવારી મતલબ કે શું કે ચોખા ના ભાવ વધી ઘઉ ના ભાવ વધી રહ્યા તેલ નો ડબ્બો ખારસી ચોખા એ બધાનો ભાવ બહુ જે છે પેટ્રોલ ડીઝલ આ બધા નો ભાવ વધ લોકોમાં જે મને આળસો જોવા મળ તે આવું બધું જાણવા મળ્યું છે મને તો અમારા બાજુ તો શું છે કે આવું બધું ચાલતું રહે છે તો શું તમારા બાજુ પણ આવી વધારે પડતી માંગો થાય રહી છે
હા થાય છે ને તો મને તમે એ જણાવ છો કે તમારા બાજુ જે કરિયાણાની દુકાનો છે તેની અંદર તેલ ચોખા બધાનો ભાવ બધી દુકાનમાં ચાલે પ્રમાણિત છે કે વધારો ઓછી થતું રહે છે.
ના ના અમારા કેવું કે અમે જ્યાં રહીએ છે ને ત્યાંને દુખ દુકાનોમા કેવું હોય કે તમે લોક વધે છે કે વસ્તુ લેવા જાવને તો એ વસ્તુ લાવતા પેલા તો છે કે વિચારવું પડે કે શું છે કે દુકાન અત્યાર જે વ્યક્તિ જે છે એ પોતે એ વસ્તુ જે છે બહારથી લાવતો હોય, મતલબ એવો એ ઘરેથી જાય તથી લાવે તઈ સુધી નું ભાળું પ્લસ કે જે કટ્ટાનું જરોધ નીકળતો હોય તે મતલબ કે દસ રૂપ યામા દસ સો ગ્રામ પડતું હોય, તો એની જગ્યાએ જે ગામમાં વેચે એમને પંદર રૂપિયાનું સો ગ્રામ વેચે કે શું છે કે એમને બધું પ્રો મતલબ અતારના જમાનામાં લોકો જે છે તે પોતાના પ્રોફિટ પાછળજ વિચારી રહ્યા છે, કે એને લોકો મોંઘવારી પણ જોતા નથી તેમાંને તેમાં તો અને ખરીદીલે છે, તો શું તમારા અમારા બાજુ તો શું છે કે ચોખાનો ભાવ, તેલનો ભાવ, ઘઉંનો ભાવ, પેટ્રોલ ડીઝલ ને આવી બધી જે છે તે આનો ભાવ તો બધો ઊંચો જ છે, તો શું તમારા બાજુ પણ છે, આવું?
પણ આવું છે. કે અમારે જો હું તમને જણાવું કે તમે જણાવ્યું કે તમારા ગ્રુપ માં આવું ચાલું પરંતુ અમારી બાજુ તે એક એવા પણ વ્યક્તિ છે કે જે બે દુકાનો છે એમની કરયાના ની તેથી તેમના કારણે તે ભાવ તાલ ગમે ત્યારે વધી જાય તો તે એમ કે છે કે ઘરાક એ ભગવાન સમાન તેથી તે ઘણી વખત ભાવ વધી ગયો હોય માર્કેટમાં તો પણ તે જે દરરોજ રેગ્યુલર ભાવ હોય તે જ લે છે. તો તમારે ભણી કોઈ આવા વ્યક્તિ છે કે આવી રીતે દુકાન ચલાવતા હોય.
ના ના અમારા તરફ તો કોઈ જ આવું વ્યક્તિ નથી કારણ કે શું છે કે અત્યારના લોકો એવા છે કે પોતે ખોટ ના ખાય તો બીજાને શું કરવા ખોટ ખાવા દે એવું કામ છે મતલબ કે દુકાનદાર છે તો એના મદદ જે ઘઉમાં લાવું છું એનાથી બે ત્રણ હજાર રૂપિયા બે ત્રણ હજાર મતલબ કે બે ત્રણ રૂપિયા થોડુંક ઉપરનું હોવું જોઈએ કારણ કે શું છે કે એવો આવે જાય એના કારણે શું છે કે એનું પણ જે રોજી રોટી હોય તે નીકળવી જોઈએ પછી તો શું કે જે જેવી રીતના લાવે અને એ ભાવમાં એવા વેચી દે ઘઉમાં તો પછી એને કશો પ્રોફિટ ના થાય ને કઈ નહી એટલા માટે એવો યો છે કે પોતે માટે ચલાવતો હોય એ ને અત્યારે તો શું છે કે લોકો મોંઘવારી તો તમે સાચું કીધું તેમ કે લોકો જે છે તે મોંઘવારી તો જોતા જ નથી ને બધું વસ્તુ જે છે ખરીદી જ લે છે. હવે કે શું છે બે ત્રણ દિવસ પહેલા એ કપ ફાવડી હતી કે મને પર પેટ્રોલ ડીઝલ નો ભાવ ઘટી જવાનો છે ને આ મતલબ પેટ્રોલ ડીઝલ નો ભાવ વધવાનો છે અને શું છે કે પેટ્રોલ ખતમ જ થઈ જવાનું છે એમ એટલા માટે લોક લોકો જે છે તે પોતાની બાઈકો પછી ટ્રેક્ટર ને જેટલી જે પણ વસ્તુઓ છે તે માટેની ભાગાદોડી કરતા હતા કે ભાઈ પેટ્રોલ નાખો અને બધાને મેં જોયું પણ છે લાઈવ જોયું છે કે લોકો જે છે તે પોતાની ટાકી ફૂલ કરાવતા હતા એટલા માટે મેં તો એવું જ કેવા માંગુ છું કે સરકાર પાસે જે છે તે પેટ્રોલ નો પૂરતો જથ્થો છે એટલા માટે લોકોને કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ શું છે કે પેટ્રોલ વસ્તુ એવી છે કે કદી ખૂટે એમ જ નથી. ને ભારતમાં પેટ્રોલ ડીઝલની ઇમ્પોર્ટ એક્સપોર્ટ થયા જ કરે છે એટલા માટે શું છે કે પેટ્રોલ ડીઝલની તો કદી અછત આવે એમ જ નથી પરંતુ લોકો જે છે તે ખોટી ખોટી અફવાઓ ફેલાવતા હોય છે આ બાબતમાં તો આવી બાબતમાં તો અમારા બાજુ લોકો જે છે તે સારી એવી એકશન એવા પગલા લે છે કે શું છે કે લોકો સુધરે તો શું તમારી બાજુ કદી આવું થયું છે?
હા અમારી બા
હા તો લોકો સુું છે કે લોકો પોતે ખોટ નથી ખાતા ને બધા લોકો જે છે તે સારી રીતના તેમનું જીવન જીવે છે તો એમાં શું કે લોકો થોડી પણ પ્રકારની ખોટ ખાવા માટે તૈયાર નથી અને શું કે પોતે તો ખોટ ના ખાય પ્લસ બીજાને બી ખોટ ના ખાવા દે ને